કેમ છો મજામાં.
હા મજામાં મજામાં તમે કેમ છો.
હા હું પણ મજામાં કેવી છે તબિયત તમારી
હા બસ એકદમ સરસ તમારી કેવી છે.
હા સારી છે સારી.
બોલો બોલો કેમ યાદ કર્યા આજે.
આ તો વિચાર આવ્યો કે આપણો ભારત એ ખેતી પ્રધાન દેશ છે.
હા હા એતો સાચી વાત છે.
હમ. અને આપણા દેશની સંસ્કૃતિ અર્થવ્યવસ્થા અને જીવનશૈલીમાં ખેતીનું ખુબ જ મહત્વનું સ્થાન છે. ખે ખેડૂતને અન્નદાતા કહેવામાં આવે છે કારણ કે તે પોતાના પરિશ્રમ થી સમગ પ્રદેશને અન્ન પૂરું પાડે છે. શું તમે મારા આ વાતથી સહેમજ છો.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી કારણ કે આમ દેશની મોટી વસ્તીનો જીવન આધાર ખેતી પર જ રહેલો છે. અને ખેતી માત્ર અન્નનું ઉત્પાદન જ નથી કરેતી પરંતુ દેશની અર્થવ્યવસ્થા રોજગારી ઉદ્યોગો અને સંસ્કૃતિ સાથે પણ આમ ગાઢ રીતે જોડાયેલી હોય છે. એટલે આપડે આમ કહીએ ને કે દેશમાં ખેડૂતોને અન્નદાતા તરીકે પણ સન્માન આપવામાં આવતું હોય છે. કારણ કે તે સમગ્ર દેશ ને અન્ન પૂરું પાડતા હોય છે.
હા. ભારત વિશ્વના સૌથી મોટા કૃષિ પ્રધાન દેશોમાં ન એક છે. આપણા દેશની મોટી વસ્તી ખેતી અને ખેતી સાથે જોડાયેલા વ્યવસાય પર જ નિર્ભર છે અને ગામડાઓમાં રહેતા લોક લાખ લાખો લોકો ખેતી કરીને જ પોતાનું જીવન નિર્વાહ કરે છે તેથી ભારતને આપણે ખેતી પ્રધાન દેશ કહે છે અને ખેતી આપણેે માત્ર એક વ્યવસાય ના કહી શકીએ. પણ આપણા દેશના વિકાસનો એક મજબૂત આધાર છે અ ખેતી આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે આપણને અનાજ ફળ અને શાકભાજી મળે છે. કપાસ શેડી અને તેલીબિયા જેવા પાક આપણે અ તેલબી તેલીબિયા જેવા પાક ઉદ્યોગ ને કાચો માલ આપે છે અને લાખો લોકો લોકોને જેમ તમે કીધું એમ કે રોજગારી પણ મળે છે. અને દેશની અર્થવ્યવસ્થામાં તો એ મહત્વનો ફાળો આપે છે જો ખેડૂત ખેતી ના કરે ને તો સમગ્ર દેશને ખોરાકની સમસ્યા ઉભી થઈ શકે છે.
હા એ તો સાચી વાત છે. અને ભારતીય કૃષિનું તો મહત્વ પણ એટલું બધું ઘણું છે કે અનની જરૂરિયાત પૂરી કરતું હોય છે ઘઉં ચોખા બાજરી મકાઈ દાળ શાકભાજી અને ફળોનું ઉત્પાદન થતું હોય છે ભારતમાં પછી રોજગારી તમે કીધું એમ કે રોજગારી મલી લે છે. કે ખેતી હોય, પશુપાલન હોય, ડેરી હોય. બાગાયતી અને કૃષિ આધારિત ઘણા ઉદ્યોગોમાં આમ લાખો લોકોને રોજગારી મળતી હોય. પછી અર્થતંત્રમાં પણ એનો સારો એવો ફાળો હોય છે કે એકો દેશના અર્થતંત્રમાં અનેક ઉદ્યોગો માટે આમ કાચો માલ પૂરો પડતે પાડતા હોય છે. પછી નિકાસ આયાત નિકાસ માટે ચા કોફી મસાલા કપ પાસ ચોખા ફળો વગેરે ની આમ નિકાસ થતી હોય છે કે જેના કારણે વિદેશી ઉળિયામન આપણને મળતી હોય છે.
હા અને ભારતમાં વિવિધ પ્રકારના પાક પણ ઉગાડવામાં આવે છે. જેમ કે ઘઉં, ચોખા, બાજરી, જુવાર, કપાસ શેડી, મગફળી, સોયાબીન, દાળ અને શાકભાજી અને અનેક ફળો એલે વિવિધ રાજ્ જ્ય માં છે ને જમીન અને હવામાન પ્રમાણે અલગ અલગ પાકની ખેતી થાય છે. એ ખેડૂત દિવસ રાત મહેનત કરીને પાક ઉગાડે છે તે ગરમી વરસાદ અને ઠંડી જેવી મુશ્કીલ પરિસ્થિતિમાં પણ સતત મહેનત કરે છે. તેથી આપણે એને દેશનો અન્નદાતા કહીએ છીએ. અને ખેડૂતના પરિશ્રમને કારણે છે ને આપણા ઘરમાં દરરોજ ભોજનની થાડી પહોંચે છે. એટલે ખેડૂત હ ખેડ અ ખેતી અને ખેડૂત બંનેઓ આપણા જીવનમાં ખૂબ ખુબ જ મહત્વના છે. અને આજના આધુનિક ટેકનોલોજીની વાત કરીએ તો આજે ખેતીમાં ઘણી નવી નવી ટેકનોલોજી નો ઉપયોગ થાય છે જેમ કે અ પહેલા બળદગાડી પેલું બળદ અ પેલું બળદો નો ઉપયોગ કરતા હતા એમ અત્યારે આપણે ટ્રેક્ટર પછી છે અન અન્ય નવા નવા અ નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ જેમ કે હાર્વેસ્ટર પછી ડ્રીપ સિંચાઈ સ્પ્રિંકલ સિંચાઈ સુધારેલા બીજ જૈવિક ખાતર અને હવે તો હવામાનની માહિતી માટે મોબાઈલ એપ પણ આવી ગઈ છે. એટલે આવા જ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતને વધુ ઉત્પાદન અને વધુ આવક મળે છે.
હા એ તો તમે સાચી વાત કીધી. પણ એની સામે કૃષિ સામે ઘણા પડકારો પણ આપણે જોતા હોઈએ છે કે અનિયમિત વરસાદ હોય છે. કે વરસાદ નું કઈ નક્કી નહિ હોતું કે ક્યારે પડે અને અમુક વાર તો ના પડવાના સમયે પડી જાય. તો એ લોકોને નુકસાન કર કરતું હોય છે પાકમાં પછી આવુહવા પરિવર્તન પરિવર્ત આબોહવામાં ક્યારે પરિવર્તન આઈ જાય એ પણ કઈક નક્કી નથી હોતું, પછી જમીનની ફળદ્રુપતા ઘટવી એ તો ઘણો મોટો સમસ્યા કહેવાય કારણ કે આપડે વધુ ને વધુ જો અજૈવિક ખાતરો ઉપયોગ કરીશું પાકમાં તો એના કારણે આપણે જે જમીનની છે ફળદ્રુપતા એ ઘણી ઘટી જશે પછી અમુક વાર આપડે પાણી ની અછત સર્જાતી હોય છે. પછી પાકના યોગ્ય ભાવનો અભાવ હોય છે કે જે અ સાચો ભાવ છે એ ખબર નથી હોતી એના કારણે પણ આપડે છેતરાઈ જતા હોઈએ છે પછી જીવાતો અને રોગો ઘણી વાર આપડે જોતા હોઈએ કે આખો પાક જીવાતો હોય કાક. તો કોઈ રોગ થયો હોય તો એના કારણે આખો પાક ફેલ જાય છે ને એના કારણે ખેડૂતને નુકસાન પણ એટલું બધું થતું હોય છે.
હા સાચી વાત છે તમારી એટલે ખેડૂતોને ઘણી એવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે- તો પણ એ બધી મુશ્કેલીનો સામનો કરીને મહેનત કરીને એ બ એ પાક ઉગાડે છે અને આપણા સુધી એ અ બધા જ પાક આપ આપણા સુધી પહોંચે છે અને આ અ આવી જ મુશ્કેલીઓમાં સરકારે પણ તેની મદદ કરે છે સરકાર ખેડૂતો માટે વિવિધ યોજનાઓ ચલાવે છે જેમ કે પાક વીમા યોજના ખેડૂત લોન સિંચાઈ યોજના ખાતર અને બીજ પર સહાય આપે છે પછી કૃષિ તાલીમ પણ હવે અ આપે છે પછી બજાર વ્યવસ્થા સુધારવાના પ્રયાસો અને આ આ યોજનાઓ ખેડૂતના વિકાસમાં ખૂબ મદ મદદરૂપ બને છે.
હા એ તો તમે સાચી વાત કીધી.
હા. ખેતી અને પર્યાવરણ એકબીજા સાથે ખૂબ જ જોડાયેલા છે. વૃક્ષોનું રક્ષણ પાણીનો બચાવ જમીનની ફળદ્રુપતા- જાળવી અને કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવું એ ખૂબ જ જરૂરી છે. હવે જૈવિક ખેતી થી જમીનનું સ્વાસ્થ્ય સારું રહે છે અને લોકો પણ સ્વાસ્થ્ય ખરા અ લોકોને પણ સ્વસ્થ ખોરાક મળે છે તેથી જૈવિ ખેતી જ વ વ વધારે કરવી જોઈએ અને આ ખેતી પરથી આપણે વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ મહત્વનો સંદેશ પહોંચે જેમ કે આપણે ખેડૂતનો હંમેશા આદર કરવો જોઈએ ભોજન નો બગાડ ન કરવો જોઈએ કારણ કે એક દાણા પાછળ પણ ખેડૂત ની ઘણી એવી મહે મેહનત છુપાયેલી હોય છે.
હા એ તો સાચી વાત કીધી તમે. અને કૃષિ અને પર્યાવરણનો પણ એક અમ અનેરો સંબંધ જોવા મળતો હોય કે વૃક્ષો અને પાક પર્યાવરણ નું આમ સંતુલન જાળવતા હોય છે. પછી વરસાદ અને પાણી પાણીના આમ સંચયમાં મદદ મળતી હોય છે પછી ટકાઉ ખેતી એ ભવિષ્યની આમ જરૂરિયાત છે પછી જોવો તો આજના જે યુવાનો છે. એ લોકોનું અને ખેતી વચ્ચે પણ આમ સારો સંબંધ છે કે આજના યુવાનો આધુનિક ટેકનોલોજી. સ્ટાર્ટઅપ. એગ્રો એગ્રી બિઝનેસ ફૂડ પ્રોસેસિંગ અને ઓર્ગેનિક ફાર્મિંગ દ્વારા. ખેતીને આમ ના નખા નફાકારક બનાવી રહ્યા છે. હવે ખેતી આમ માત્ર પરંપરાગત વ્યવસાય નહી પણ નવી તકોનું ક્ષેત્ર બની રહી છે. અને આજના યુવાનો પાસે. પણ ઘણા એવા સારા એવા ઉપાયો હોતા હોય છે કે જેના કારણે લોકો. એમના ઉપર જેતે અ નવા આઈડિયા છે. એને પાક ઉપર ટ્રાય કરતા હોય છે અને નવી વેરાયટી જે. રોગોથી રહિત હોય એવી રીતે જે. નુકસાનકારક ના હોય એવી રીતે બનાવતા હોય છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને જયારે આપણે વાત કરીએ કે ખેતીનો ઇતિહાસ તો. ભારતમાં હજારો વર્ષોથી ખેતી કરવામાં આવે છે. પ્રાચીન સમયના લોકો બળદ અને લાકડાના હળ વડે ખેતી કરતા હતા. અને અત્યારે તો જેમ આપણે વાત કરીએ ટ્રેક્ટરને એવી બધી નવી નવી ટેકનોલોજી આવી ગઈ છે. અને એ સમય જતા ખેતીમાં નવા સાધનો, સારી ગુણવત્તા, બીજ, ખાતર. અને સિંચાઈની પદ્ધતિઓનો વિકાસ થયો છે. આજે આધુનિક મશીનો અને નવી ટેકનોલોજીના કારણે ખેતી વધુ સરળ અને ઉત્પાદક બન ઉત્પાદક બની છે એમ. તેથી આ જે નવી નવી ટેકનોલોજી આવી છે ને. તો ખે ખેડૂતને છે, ને ખેતી કરવામાં વધ વધારે સરળતા મળી અ સરેડ સરળતા જોવા મળી છે. અને આમાં ખેડૂતનું જીવન છે ને એ ખુબ જ મહેનતભર્યું હોય છે. તે વહેલી સવારે ઉઠીને ખેતર અ ખેતરમાં કામ કરવા જાય છે અને કડકડતી ગરમી હોય. તો પણ એમ મહેનત કરે વરસાદ હોય. તો પન એ મહેનત કરે, એટલે ખેડૂત પોતાના પાકની સંભાળ રાખે છે. ભલે ચોમાસું હોય, શિયાળો હોય. કે ઉનાળો હોય.
હા એતો સાચી વાત કરી. અને ભારતનો વિકાસ આમ ખેડૂત અને કૃષિના વિકાસ સાથે આમ સીધો જોડાયેલે છે. જો ખેડૂત સમૃદ્ધ બનશે તો દેશ પણ સમૃદ્ધ બનશે. તેથી આમ ખેતીનું સમ્માન કરવું ખેતી ખેડૂતોને આમ પ્રો પ્રોત્સાહન આપવું અને આધુનિક તેમજ ટકાઉ કૃષિ પદ્ધતિઓ છે. એમને અપાવી એ સમયની આમ માન છે. પણ એ સારું કેવાય આપણા માટે.
હા એ તમે ઘણી સાચી વાત કીધી. ખેડૂત આપણા દેશની શાન છે. તેના પરિશ્રમ વિના આપણું જીવન અશક્ય છે. તેથી આપણે ખેડૂતોનો હંમેશા આદર કરવો જોઈએ. અને ખેતીના વિકાસમાં દરેક રીતે આપણે સહયોગ આપવો જોઈએ.
હા તો તમે
સારું તો આપણે ઘણી વાત કરી દીધી ખેતી વિશે હવે ફરી મલીએ.
હા હા સારું સારું.
સારું.